હેલો. કેમ છો? મજામાં છો ને.
હા, મજામાં. તમે કેમ છો?
બસ મજામાં, આજે આપણે ઓનલાઈન શોપિંગના અનુભવ પર વાત કરવા જઈ રહ્યા છીએ. તો જેમ કે આજના હવે આ યુગમાં ઓનલાઈન શોપિંગ ખુબ જ ઝડપથી વધી રહી છે. બધા લોકો હવે એમેઝોન, ફ્લિપકાર્ટ મિંત્રા, મિશો જેવી એપો ન યુઝ કરે છે. હું પર્સનલી બધાથી વધારે એમેઝોન અને ફ્લિપકાર્ટનો યુઝ કરું છું. અને કોઈ વાર કપડાને મંગાવું હોય તો મિંત્રા, મીશો નો યુઝ કરું છું કોઈક વાર. તો પછી એમાં કેટલાક હમણાં સ્કેમો પણ ચાલે છે કે લોકો છે છેતરપિંડી કરતા હોય છે. કેટલીક અનેક રીતોથી પરંતુ ટ્રસ્ટેડ એપ પરથી જો ઓર્ડર કરવામાં આવ્યું હોય તો એવું છેતરપિંડી થવાના જે આ સંભાવના છે ઘટી જાય છે, તો જેમ કે ફ્લિપકાર્ટ આજે ઘરની ડિલિવરીના કારણે લોકોને બહાર જવાનું થી પણ રોકી જાય છે. જેના કારણે પેટ્રોલ નું બચાવ થાય છે, અને એક તરફથી જોવા જાય તો પ્રદુષણ પણ ઘટે છે, કોઈ પણ વસ્તુ લેવા જવાનું અને જોવા જઈ તો આમ સારું છે, એમાં તમારું શું વિચાર છે,
હમ બિલકુલ સાચી વાત છે, આજની જનરેશનમાં કેવું કે અ આજે બધાને ટાઈમ હોતો નથી, સમય હોતો નથી તેથી બધાને ઓનલાઈન શોપિંગ કરવાનું પ્રેફર કરે છે, કેમકે આજે જે માણસ હોય તે બીઝી ને બીઝી જોવા મળે. એટલે ઓનલાઈન શોપિંગ આપણા માટે એક ફાયદાકારક છે, અને ઓનલાઈન શોપિંગની વાત કરુ તમે કીધું એ પ્રમાણે કે મિશો, ફ્લિપકાર્ટ, એમેઝોન વગેરે ઘણી બધી એપ ચાલે છે જે ટ્રસ્ટેડ છે, જેમાં કોઈ પણ વસ્તુ આપડે કોઈ પણ સરળતા લઈ શકીએ છીએ અને આજે જો તમે ફ્રોડની વાત કરી છે, જે ઓનલાઈનના જે સ કેમ જેમ બહુ ખુબ જ વધી ગયા છે, આજેના આજના જમાનામાં એ છે કે
હા.
વિશ્વાસ રહેતો નથી આપડે કોઈ કેવાય ને કે આજકાલ ઈન્સ ટાગ્રામ, ફેસબુક એવુ ઘણી બધી જે લિંક આવે હે. એ શેર કરવામાં આવે છે, જેમાં એવું હોય છે કે ઘણા બધા લોકો તે લિંક પર જો ક્લિક કરે તો, ડાયરેક્ટ એમેઝોન, ફ્લિપકાર્ટ એપ પરથી પહોંચી જાય. અને એમાં પણ પાછું એવું હોય કે એમાં ચાર પાંચ હજારની વસ્તુ માત્ર એક બે હજાર રૂપિયામાં બતાવી દેઈ છે. અને પેમેન્ટ માત્ર ઓનલાઈન જ આવે છે. તેથી કોઈ માત્ર કોઈ વ્યક્તિ લાલચમાં આવીને જો ત્યાં ઓનલાઈન પેમેન્ટ કરી દે તો કેવાય ને કે એના જોડે સ્કેમ થઇ જાય કેમકે તે ફ્લિપકાર્ટનુ ઓફિશિયલ વેબસાાઈટ હોતી જ નથી તે માત્ર ને માત્ર દેખાવ પૂરતી હોય છે, તો આવા બધા મોટા મોટા સ્કેમ આજે ચાલી રહ્યા છે, પરંતુ આપણેે ફ્લિપકાર્ટ, એમેઝોન એ બધી વસ્તુ છે ને એમાં ખુબ જ સાવચેતી પૂર્વક ખરીદી કરવી જોઈએ. અને જો નહી ખબર પડતી હોય તો આપણાથી મોટાને કે આપણાથી અ બીજાને પૂછીને કરવા જોઈએ કોઈ પણ વસ્તુ, તેથી હું કે આપણને ઓનલાઈન શોપિંગમાં કરતી વખતે કોઈ અગવડ
તો તમારું શું માનવું છે આ ઓનલાઈન શોપિંગ વિશે, તમારો શું અનુભવ છે?
મારો અનુભવ હજુ સુધી સારો જ રહ્યો છે, જેટલી વાર મેં ઓનલાઈન શોપિંગ કરી છે પરથી એમેઝોન અને ફ્લિપકાર્ટ. મારો એક્સપિરિયન્સ સારો જ છે, કેટલીક વાર ડિલિવરી કે એવું લેટ થતુ હોય છે. પણ એ વસ્તુને આપણે નોર્મલ ગણી એને ઈગ્નોર કરવું જોઈએ. અને એમ જોવા જઈ મોસ્ટલી જે આપણે છેતરપિંડી થતી હોય છે, તે નાની નવી એપો કે પછી કોઈ ઇન્સ્ટાગ્રામ પેજ કે પછી કોઈ વેબસાાઈટ પરથી થતી હોય છે. જેમકે હમણાં જ મારા એક ફ્રેન્ડની વાત કરું એ ભાઈએ ભાઈ કોઈ પણ એક રેન્ડમ ઇન્સ્ટાગ્રામ પેજ પરથી તેરસો રૂપિયાનું શર્ટ ઓર્ડર કર્યા હતા, ભલે કેશ ઓન ડિલિવરી હતી. પરંતુ ઓપન કરવા વગર એણે લઈ લીધા હતા અને એ તેરસો રૂપિયાના શર્ટ ની જગ્યા અંદર એક ગંદુ-ગંદુ એકદમ કપડું નીકળ્યું હતું. એ ભાઈને પછી ખબર કે કોઈ પછી તે ઇન્સ્ટાગ્રામ પેજને જોયું તો ભઈ પેજ પર રિવ્યુ પણ સારા નતા. તે ભાઈ પહેલા જોયું નતું. તો એમાં મારું એવું કેવું છે કે ભાઈ કોઈ પણ વસ્તુ ઓનલાઈન મંગાવ્યો છું તો ભાઈ સારા રિવ્યુ અને સારી એપ પરથી જ મગાવવું જોઈએ.
બિલકુલ સાચી વાત છે અને આજે જોવા જઈએ તો ઘણી બધી એપ્લિકેશ જ એવી છે ફેમસ છે જેવી કે ઈન્સ્ટામાર, બ્લિકિટ, ન્સ્ટામાર્ટ, બ્લિકિટ ઝેપ્ટો વગેરે જેવી એ પ્લીકેશનો ખુબ જ ઝડપી આગળ ચાલી રહી છે કારણ કે એમાં શું છે, કે કઈ પણ વસ્તુ અમે ઓર્ડર માત્ર ને માત્ર તમને દસ મિનિટમાં તે વસ્તુ તમને મળી ગઈ તો એ ફાયદાકારક છે, આપણા માટે. કારણ કે જો આજે ઓફ ઘણા બધા કેવાય ને કે હું તો એક જોબ કરું છું એટલે મારા ઘ રે બધા ઓફિસરનું આવાનું થાય અને ઘણા બધા મહેમાનો પણ આવે તો મારે તો એની ટાઈમ કઈ વસ્ તુંની જરૂર પડે તો જે- જેવા કે નાસ્તા નાસ્તો થઈ ગયો, ઠંડુ-પીણું થઈ ગયું એ બધું મગાવવું હોય તો ઓર્ડર કર દેવો એટલે દસ મિનિટમાં આપણને ઘર બેઠા હવે તો એ આપણા માટે એક ફાયદાકારક છે, કારણ કે એના વગર શું કે આપડે પેલી વાત તો આપડે કશે બહાર જવું નહી પડે અને આપણને ઘર બેઠા આપવા આવે અને તે બી માત્ર ને માત્ર ઓછા સમયમાં માત્ર ખાલી દસ મિનિટમાં. તો એ આપણા માટે ખુબ જ ફાયદાકારક છે. અને બીજી વાત કરું તો એમેઝોનની આજે મોટા-મોટા ડિસ્કાઉન્ટો એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી મોટી-મોટી એપ્લિકેશન આપી રહી છે. જેમાં ઘણા ખરા ડિસ્કાઉન્ટો એમ જ મલી જાય છે ફર્સ્ટ ઓર્ડર પર સેકન્ડ ઓર્ડર પર એમ તો એ આપણા માટે ફાયદાકારક છે. અને તમને ખબર જ હશે તો એમેઝોનને આ પડા માટે દિવાળી પર દર વખતે બિગ બિલિયન્સ ડે લાવે છે, એમાં હ શું હોય છે, કે મોટી મોટી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ જે પ ચાસ-સાહીઠ હજારની હોય તે વીસ-તીસ ટકા ઓફર એટલે કે ત્રીસ-ચાલીશ હજાર રૂપિયામાં મળી જાય છે. તો એ આપણા માટે ફાયદાકારક છે, કારણ કે મને એવું નથી લાગતું કે આ જે એમેઝોન વાળા ઓનલાઈન જે પ્રઇઝમાં આપી શકે તે ઓફલાઈનમાં મળે તો મારું તો એજ માનવું છે કે ઓન-ઓનલાઈન જેટલું સસ્તું તો ઓફલાઈન નઈ મળે એવું મારું માનવું છે, તમારું શું માનવું છે?
મારું માનવું બી એવું જ છે. ઓફલાઈનમાં કેટલીએ પ્રાઇસ વધારે હોય છે અને તેમાં એ લોકો પોતાની જે સ્ટોર ડ્યુટી અને કેટલાક પ્રકારના નવ અન્ય ત ત્વોના પણ એ ચાર્જીસ હાયર કરતા હોય છે જેના કારણે પ્રાઇસ ખુબ જ વધી જાય છે. એજ રીતના મેં પરમ દિવસની વાત કરું ખુબ જ વરસાદ આવી રહ્યો હતો હું અને મારી વાઈફ જે હતી અને મારી વાઈફને કઈ ખાવાનું મન થયું હતું અને ભાઈ વરસાદના કારણે હું જઈ શકતો એમ પણ નતું તો પછી મેં ઝોમેટોપન કર્યું અને એની અંદરથી એના માટે માચ અને એ અન્ય પ્રકારની વસ્તુઓ મંગાઈ આપી. આઈસક્રીમ પછી એને ખુશ થઈ ગઈ. મતલબ મારે કેથે જવા પણ નતું પડ્યું. અને એને ફ્રી માં પણ મળી ગયું બધું કે ભાઈ કેથે જવા વગર ડિલિવરી ચાર્જ બી ઝીરો હતા. કારણ કે ઓર્ડર સાઈઝ ત્રણસો રૂપિયાથી વધારે તો આ બધી વસ્તુઓના કારણે આપણા માટે જે સરળ લાઈફ ખુબ જ થઈ ગઈ છે. પરંતુ એક વસ્તુ છે કે બહાર જઈને જમવું અને ઓનલાઈન મંગાવીને કઈ કરવું. તેવી રીતના તમે કોઈ ઓનલાઈન વસ્તુ મંગાવો કે પછી કોઈ વસ્તુ સ્ટોર પરતી લો. તે એક્સપિરિયન્સની જે વસ્તુ આવેને, એ આપણને ઓનલાઈનમાં મળતી નથી. પરંતુ પ્રાઇસ ડિફરન્સ ઘણો ખરો મળી રહે છે. જેના કારણે આજે પણ કેટલાય લોકો ઓનલાઈન શોપિંગ જ પ્રિફર કરે છે. ઓફલાઈન શોપિંગના કારણે
હ, બિલકુલ સાચી વાત છે. અને આજે ઓનલાઈન એટલું બધું વધી ગયું છે, જેની કોઈ હદ નથી. અમે ત્રણ દિવસ પહેલા ચાલતા ચાલતા જતા હતા જીમ. બે જણા તો વચ્ચે એક રસ્તામાં એક એક્સિડન્ટ થયું હતું. તો શું કે એમ્બ્યુલન્સ આવતી હતી પણ લેટ થતી હતી તો હવે તો બ્લન્ટ એ સ પણજે હ આપે છે કે બ્લિંકીટ એમ્બુલન્સ તેને ફોન કરતા જ મા માત્ર દસ પંદર મિનિટમાં આવી ગઈ. તો એનું કામ ખુબ જ ઝડપી છે અને તેના કેહેવાય ને, કે જે અ નર્સ ને એવા હતા. એ પણ ખુબ જ સારા હતા. તરત ને તરત સેવા આપી હતી. તો એ માટે ખુબ જ સારું કેહેવાય. કેમ કે જે વસ્તુ એકસો આઠ નહી કરી શકતી હોય, તે એકસો આઠ જો કરી શકતી હોય, તે આ ઓનલાઈન સેવા ખુબ જ સારી કેવાય મારે તેવું જ માનવું છે. તમાર શું માનવું છે?
વાત તો તમારી બરાબર છે. આજે હવે, ઓનલાઈન શોપિંગના જમાનામાં ઓનલાઈન શોપિંગ ક્યારે કરવી જોઈએ કે ભાઈ તમારે કોઈ એ વસ્તુ મંગાવી હોય, જે ભાઈ તમે ઓનલાઈન જોઈને, ખબર પડી જતી હોય કે તે વસ્તુની ગુણત્તા કેવી છે. જેમ કે કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ જેમ કોઈ અન્ય વસ્તુ. પરંતુ કોઈ એવી વસ્તુ છે, જે તમારે મતલબ. ઓનલાઈન જોવાથી ખબર પડતી નથી, જેમ કે કોઈ કપડું છે, કાપડ છે. કે પછી કોઈ શર્ટ થઈ ગયું, પેન્ટ થઈ ગયું એવી વસ્તુઓ આપણે ઓનલાઈન મંગાવી, તો રિવ્યૂઝ જોઈને, મગાવવી જોઈએ. ક્યાં તો પછી ઓફલાઈન લેવી જોઈએ. તો આ બધી વસ્તુઓ માટે ઓનલાઈન શોપિંગ એટલી ગુણવત્તાપૂર્વક રહેતી નથી. તેવી જ રીતે કેટલીક બીજી વસ્તુઓ પણ છે, જેના માટે કેટલી ઓનલાઈન શોપિંગ સારી હોય છે, જેમ ઇલેક્ટ્રોનિક વસ્તુ થઈ ગઈ. કે ભઈ તેમાં કોઈ પણ ફોલ્ટ હોય, તો લોકો રિપ્લેસમેન્ટ પણ આપે છે. ઓનલાઈન અ ઇલેક્ટ્રોનિક વસ્તુ, પછી બીજું જોવા જઈએ, તો આપણે આપણે અન્ય વસ્તુમાં ફર્નિચર પણ નાના ફર્નિચર કોઈ બી શોભા માટેની વસ્તુ પણ ઓનલાઈન મંગાવી શકાય છે. પરંતુ મોટા ફર્નિચર મંગાવવા માટે આપણે ઓનલાઈન કરતા ઓફલાઈન જ લોકો આજે પ્રિફર કરે છે. કેમ કારણ કે એમાં ક્વલિટીની વસ્તુ છે, જે ઓનલાઈન ખબર પડતી નથી. કમ્ફર્ટની વસ્તુ જે જ્યાં આપણે બેસીને જોઈ શકતા નથી. જેના કારણે એ બધી વસ્તુઓ આપણે આજે પણ આઈક ના શોરૂમમાં જઈને, ઓફલાઈન લઈએ છીએ.
હમ્મ, બિલકુલ સાચી વાત છે. અને આજે ફ જમીન ને બધી વાત કરો તો એમાં પણ આજે ખુબ જ સ્મ ચાલી રહ્યા છે, કારણ કે શું હોય છે? આ ઓનલાઈન ફોટોમાંસ્ તો બહ સારું હોય છે અને બો અટેક્ટિવ હોય છે, પરંતુ એ જ્યારે સાચું રિયલમાં જોવા મળે તે કંઈક અલગ હો છે કેમ કે એ મારા બાજુમાં કાકા રહેતા હતા એનું એ લોકોએ ફર્નિચર મંગાવ્યું હતું. આ એક ટેબલ મંગાવ્યું હતું, ટેબલ સાથે ખુરશી એક હતી. પરંતુ એ ત લકડાનું જ બતાવતું હતું ફોટામાં તો પરંતુ ઘરે જય રિયલ લાઈફ આવ્યું ત્યારે પ્લાસ્ટિક નું હતું તો એ માટે ખુબ જ એમાં પણ સ્કેમ ચલીયો હતો. ખુબ જ સાચવીતી પૂર્વક આપડે ખરીદી કરવી જોઈએ, જોઈને બરાબર એકદમ એવું મને લાગે છે. હમ્મ, હમ્મ.
તમારી વાત એકદમ સાચી છે, આજના જમાનામાં બુ્ધિ વસ્તુ સાવચેતી પૂર્વક લઈએ તો ઓનલાઈન શોપિંગ સારી રહે છે. તો આવી જ રીતના આપણે આગળ પણ વાતો કરતા રહીશું.
હા, ચાલે.